કેમ છે?
મસ્ત-મસ્ત છું મસ્ત. તું કેમ છે?
મસ્ત એકદમ.
હમ્મ-હમ્મ.
શું થયું, કેમ ફોન કર્યું?
મને વાત કરવી તી, આપણા ટ્રીપ માટે. આપણે ગયા તા ને ભેવપુરી.
હા, હા, હા એની તો મને બી ઘણી યાદ આવતી હતી. એ તો અલગ જ જે વાત હતી એ ટ્રિપ ની તો
બઉ મસ્ત સવારે વહેલા ગિયા તા પાંચ વાગે.
હા. ઉઠીને આપણે બધા ગાઢ કોપર પર મીળીયા મીલ્યા હતા.
હા.
હમ્મ.
પૈકડી તી નાસ્તો વાસ્તો મસ્ત.
હમ્મ. યાદ છે મને આપ હમ્મ. આપણે ટ્રેન માં હતા, ટ્રેનની આપણી જ એ ટાઈમ હતો આપણને પહોંચવામાં તો આપણે બધા દરવાજા પર ઉભા થઈ ગિયા હતા, ઉભા થઈ ગિયા હતા. ને વરસાદ પડ્યું હતું તો બધું હરિયાલી જોતા હતા.
હા ઈજ. બઉ સરસ હતું.
એ તું ભી થોડું એડ
હા. આપણે પછી ફોન ના કવરે લીધા. દસ-દસ રૂપિયા ના બધા માટે.
હમ્મ-હમ્મ-હમ્મ. કારણ કે વરસાદ થતી હતી ઘણી.
હા. અને આપણા પાસે કાંઈ હતું નહીં. બીજા કપડા એઈ ન
એજ-એજ-એજ-એજ-એજ. પણ આપણે જ્યાં હતા જ તા ને આપણને માણસ મળ્યા હતા એ કહેતાં બરોબર મોસમ મળ્યો છે, હા. જગ્યા માટે, હમ્મ.
હાચી વાત કીધી.
સૌથી સરસ ટ્રીપ આપણી હમણાં સુધીની.
એજ-એજ. પછી આપણે પણ પહોચ્યા ભીમપુરી, તો એકદમ કેટલા આપણે સાડા છ વાગ્યા સુધી સાત ત વાગે સુધી ભીમપુરી પહોંચ્યા હતા.
હા. ત્યાંથી આપણે, હા, હા. પછી આપણે રિક્ષા પણ લીધી ધી શેરિંગ રિક્ષા, વીસ-વીસ રૂપિયાની.
હા, હા, હા. એ આપણે ત્યાં ભિવપુરીને, ડોમલેેક છે એના બેઝ પર નીચે છોડ્યું હતું એને, એક શાળાને આપણે.
હા. પછી આપણે સાઈડ ના બીજા રસ્તેથી ગિયા ચ ચડીને.
હા, હા. હા, હા, હા. બીજા બી લોકો હતા આપણા સાથે, એ બી એજ જગ્યાએ જતા હતા. હમ્મ. તો આપણે એનાથી આગળ નીકળવા માટે આગળ નીકળવા માટે થોડો અલગ રસ્તો લીધો હતું. ને પછી આપણે જ્યારે જેવી રીતે ઉપર પહોંચ્યા ત્યારે જ આપણે જોયું એટલુ ખુબસુરત નજારો છે. તો એકદમ આપણે બધા ખુશ થઇ ગિયા તા.
એકદમ. એ તો મસ્ત હતું એકદમ. આટલું મસ્ત મહોલ આટલું સરસ વાતાવરણ, એકદમ સારું શું કહેવાય લીલો છમછમ.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ. એજ-એજ.
કેટલી પસી ગાય હતી, આપણને એક ઓલો ઘોડો પણ દેખાડો હતો.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ. તું થોડો કન્ટિન્યુ કર, હું થોડું
હા મને યાદ છે. બહુ મજા આયવી હતી ત્યારે. પછી આપણે ખબર છે રેસ પણ લગાઈ કે કોણ ઉપર સૌથી પેલા પહોંચશે. માઉન્ટેન ઉપર ચડી-ચડીને
હમ્મ-હમ્મ-હમ્મ. એ તો મને સરખું યાદ છે. પછી એના પછી આપણે ઉપર ઉપર પહોંચ્યા તો ત્યાં આપણે નાની એક નદી મળી હતી, રિવર હતી. ને નદીમાં થોડું વોટરફોલ, ના હવે એકદમ નાનું વોટરફોલ હતું બે-ત્રણ ફીટ નું એમાં આપણે બધા બેસ્યા હતા.
હા.
હમ્મ, હમ્મ.
પછી મેં વિચાર્યું તું કે હું જમ્પ કરીશ પણ મને એવું લાગ્યું ના આમાં જમ્ કરીશ તો મારા હાડકા તૂટી જશે એટલે પછી હું અને આમ આગળ ગ્યા બીજો ગોતવા માટે.
ના નામ નલી અ બરેબર. હમ્મ, હમ્મ, હમ્મ, એજ આપડે પછી તમે લોકો આગળ ગ્યા તો અમે લાગ્યું તમે ક્યાં કેલા અકેલા જાઉં છો તો અમે પાછળ આવ્યા તો આપડે તમે એ જગ્યા દેખાડી જ્યાં થોડું હજી ઘેરું હત તું પાણી તો સ્વિમિંગ કરવા માટે થોડી મજા ની જગ્યા હતી.
હા એ તો મજા આયવી હતી ત્યાં આપણને ઓલા માં અંદર કેટલી બધી માછલીઓ પણ મયડી તી.
હા હા એ નાની નાની મછલીઓ હતી જે આપણને થોડું થોડું એમ. નાનું નાનું બટકું ભરતી હતી તો એકદમ પ્યારી લાગ
હા, હમ્મ, એ મસ્ સ્લાઈડ પણ હતી ઓલા પથ્થરવાડી સ્લાઈડ સ્મૂથ સ્મૂથ.
હમ્મ, એ ઉપરથી પાણી આવતો હતો તો એ પાણીમાં તમે સુઈ જાવ તો એ પોતાથી લઈ જાય તમે નદી ના અંદર એવું એકદમ સ્લાઈડ જેવું લાગતું હતું.
હા કેટલું સરસ હતું ઈ પણ અને ઉપરથી આરામ થી સુધી પાણી આવતું હતું, આરામથી ચાર પાંચ પાંચ ફીટ હશે પાંચ ફીટ ઉનુ.
એજ એજ એજ એજ થોડો આપડે બ્રેક ઓછો લઈએ કન્ટિન્યુ બોલીએ. તો હા એજ.
આપડા ઉપરથી આપડે અ ત્યાં કેટલી વાર આપણેે આરામથી બે ત્રણ કલાક તો વધારે બે ત્રણ કલાક થી વધારે ત્યાં જતા આપડે ત્યાં
હા હા બીજું કઈ એઉં નતું આપડે મોસ્ટ ઓફ ધ ટાઈમ તો આપે ત્યાં જ હતા સૌથી વધારે વાર.
બસ બસ. એજ એજ પણ આપડે થોડું બીજું બી બોલવું બોલવું છે ને? હમ્મ, હમ્મ, હમ્મ. તો પ પછી આ
પથ્થરો મળ્યાતા અલગ અલગ પ્રકારના એક એકદમ
હા, હા.
વથર તો એક એકદમ. નારંગી પથ્થર હતો જેનામાંથી કલર નીકળતું હતું,
હા, રંગ નીકળતો હતો, જેનાથી આપડે આપણનું નામ લીખતા હતા. જમીન ઉપર. હમ્મ, આપડા એ આપડે પ્રાકૃતિક રંગ જેવો મળી ગયું હતું,
હા એજ એકદમ.
એજ એજ. હું એના એના પછી આપડે કેટલી ઘણીવાર રમ્યા ત્યાં. પાણીમાં કે અ એક બોટલ પાણી ની ભરીને આપણે પકડ પકડ પકડ રમતા હતા કે હું ફેંકુતું પછી આપડા એક મિત્ર એ કીધું કે હવે જ્યાં શું કે છે?
બીચ કા બંદર એ રહેેમા હતા
હા તારો અવાજ થોડો અટકે છે, થોડો સ્થિર રહે વધારે હીલ ડુલ ના કર હમ તુ તો હા એતો મને યાદ છે, પછી એક મિત્ર થોડો કંટાળી ગયો પાણીમાંથી જોઈને કીધું કે આપ. આપડે આપડું જ્યાં પહોંચવાનું છે, જે જગ્યા ઉપર ત્યાંનું ચાલુ કરીએ ચડવાનું તો આપણે પછી ચડ્યા તો એકદમ થોડું મોટી મોટી એકદમ મોટા મોટા પથ્થર હતા
હા અને એકદમ થાકી ગયાતા એના પછી અડધા રસ્તા પર આપણને ઓલો મેડો આખલો મેડો જે આપણને મારવા માટે આવતો હતો આગળ
હા, હા, હા, હા આપણે થોડા ડરી ગયા હતા, પણ આપણને ખબર છે, એનાથી કેવી રીતે થોડું અ રહેવું. એના સાથે તો આપડે એટલા નીકળી ગયા ત્યાંથી એના બાજુમાંથી શાંતિથી
હા એજ નહીં તો આપડે પડી જાત ઉપરથી જ
એજ જ જ અને આપડે એટલા થાકી ગયા હતા, ત્યારે ઉપર જઈને આપણેે એક આમનો મોટ તો ઝાડ મળ્યું એના નીચે બેસવાની જગ્યા હતી,
હા હા બેસી ગયાતા હું,
હું ત્યાંથી એકદમ ખુબસુરત નજારો હતો યાદ છે, એકદમ હરિયાળી
હા બને સાઈડ નો દેખતું હતું માઉન્ટે અ પહાડના બંને સાઈડનું દેખાતું હતું એક સાઈડ થોડું ગામ જેવું હતું અને એક સાઈડ પૂરું જંગલ હતું
એજે જે જે એ ઉપરથી એટલી મસ્ત હવા હા, હા, હા ઉપર એટલી મસ્ત હવા આવાતી હતી આપણે તો એકદમ અલગ જગ્યા પહોંચી ગ્યાતા
સાચે સાચે પછી ખબર છે, આપડે આપણે થોડુંક આગળ હાલ્યા અને આપણેે બેસી ગયા એક જગ્યા ઉપર કંઈક નાસ્તો
હું, હું, હું, હું, હું, હું યાદ છે, મને એ તો પછી આ નાસ નાસ જો કરતા કરતા કેટલો અ ખુબસુરત નજારો હતો આપડા સામે એકદમ વોટરફોલ હતો હતો દેખાતો હતો ને આપડે એકદમ સુકો બધા સૂકો નાસ્તો લઈ આવ્યા હતા અને એ ખાધું બેસીને મસ્ત આરામથી આપડે
હા એતો સૌથી સારું હજી બીજું સારી ચીજ થઈ ટ્રીપમાં એ હતું પેલીતો આપણને એક નાની જગ્યા મળી ગઈ આપણા ત તૈરવા માટે અને એક આ,
હું, હું, હું બસ એ જ જ અને આપણેે આપણેે જે જગ્યા હતી પોહોંચવાની એ આપણેે ત્યાં આપણે થોડા ત્યાંના જ માણસો મળ્યા જો ત્યાં રહે છે એને આપણે કીધું થોડું લાંબુ છે તો તને યાદ છે પછી શું થયું હતું
હા
હા આપડે બધા પાપડે રે બધાએ શું કે છે?
હા બોલ બોલ શું બોલે
હા તો આપ તો આપડે બધાએ પછી અને નિર્ણય લીધો ભેગો થઈને કે થોડું વધારે ટાઈમ વધારે વખત લાગે છે ઉપર જવામાં તો આપડે પેલાથી થકી ગયા હતા તરીને તો આપડે તો નિર્ણય લીધો કીધું કે અહીંયા જ બેસીને ખાઈને, આરામ કરીને થોડું હજી આગળ જઈએ, સા મસ્ત નજારા જોઈએ અને પાછું આવી જઈએ.
હમ્મ. એને ઈ આપણું સારું નિર્ણય હતું કેમ કે આપણે પહેલા થી જ આટલા થાકેલા હતાં. ઉપરથી બઉ કેટલું બે કલાક જેટલું હજી ચાલવાનું, ઈ પણ આટલું જ. મુશ્કિલ એકદમ મોટા-મોટા પથ્થરો હતા અને હજી દૂર હતું.
હમ્મ-હમ્મ-હમ્મ. થોડી વાર હવે તું જ બોલ.
પછી ખબર છ, આપણેે જમી લીધું એના પછી આપણે નીચે ઉતરતા હતા અને આપણને ઓલા બીજા સાઉથ વાળા આપણને માણસો મેળા તા.
હા, હા હા. આપણો-આપણો એ મિત્ર એ પડી ગયો હતો પથ્થર ઉપરથી. યાદ છે?
હા કોઈએ પછી મદદ પણ કઈરી એને ઉપાડવા માટે. ઈ કેટલું સારું કહેવાય.
સારા માણસો હતો. હમ્મ. બહું અહીંયા આપણે અહીંયા તમે જશો એવી જગ્યા ઉપર પહાડો ચડવા. તો જ્યાં જ-જ જેટલા બી લોકો આવે, આ પ્રકૃતિ ને જેટલા બી લોકો પ્યાર કરે એ બધા એવા જ હોય, સારા માણસો હોય. એવા એવું ના હોય એમ કે કોઈ મદદ ના કરે. હમ્મ-હમ્મ-હમ્મ. એ બસ એ જ. એના પછી એ થોડો પડી-પડીને આપણ નીચે પહોંચ્યા, અન ટાઈમ થઈ ગયો આપણો તો આપણેે ઘરે હાલી ગયા. હાલ. હવે હું તને પછી કરું, આપણું થઈ ગયું છે હમણાં માટે.
ભલે. હાલ.
ઠીક છે.
ધ્યાન રાખજે.
તું પણ ધ્યાન રાખજે.